ત એની શાંતિ હાલે તમાર હુ હાલે. એમ છે ક્યાં છે તમારે રેવાનું ક્યાં છે?
બા કાઢવામાં રહેવાનું ને જૂનાગઢ.
એમ છે. હું તબિયત પાણી કેવા છે. તમારા એમ છે શું ઘરે શું કરે મમ્મી પપ્પા?
બ બધા મજા કરે અત્યારે તો.
શું જુનાગઢ શું કરો તમે?
બસ જો ભાઈ તો જવ હોસ્પિટલમાં નર્સિંગ કર્યું ને.
શેહુ પગાર?
બસ અ તો પ્રાઈવેટમાં પંદર હજાર આ
ઓછ પંદર હજાર ન થઇ જાય તમારો મહિનો નીકળી જાય?
હા, અહીંયા મારે નીકળી જાય ઘેરેજ મોકલવા જવાનું રેય.
એમ જવા હોસ્ટેલ ન પૈસા છે ખાવા પીવા જમવાનું.
માં પાંચ હજારની ના થાય અને દસ હજાર વાપરવાના.
હમ્મ હમ્મ, હા પણ તમારે એક છે ને પાણીનો કુવો પેટ્રોલ નો કુવો.
હા, એજને ગાડી પાસે બઉ પીયના.
હમ્મ, તો ઓછું પેટ્રોલ લેવાય એવી ગાડી લેવાયને તમારે પણ.
ના અમે થોડાક પૈસા ભેગા પાછા થઈ જયા એટલે નવી એક ગાડી પાછી લઈ લેવા હતી.
એમ છે પંદર હજારમાં તમે ભેગું કરી લયો બધું.
હા, એતો ભઈ બે બે ત્રણ ત્રણ હજાર સેવિંગમાં હોય છેના.
પણ પાછી એક એવું હો તો લઈ લઉ હું.
હા, તમારે ગાડી અમારે જવા કબલી હાંકવા તો આપજો.
લઈ જજો તમે ક્યાં ના પાડી.
હા.
અત્યારે ક્યાં તમે ક્યાં છો?
અત્યારે અત્યારે તમે કાશ્મીર બાજુ હ ફરવા આવ્યા હ કાશ્મીર માં.
એવું છે ચોમાસું છે, તો અત્યારે જુનાગઢ રહેવા જેવું હ અત્યારે આવો તો ફોન કજો.
ના ના અમારે કાશ્મીર માં મજા આવે આમ બરફ બરફ પડેને મજા આવે એમ.
હા, એતો છેજ ને અ કાશ્મીરમાં તો બરફ હોય ને ત્યાં તો જાજુ જોવા જેવું હોયને.
હા, ઘણું ઘણું જોવા જેવું હોય તમે આવો તો ફરી કાશ્મીર માં તમારા પૈસા અમે એમા હુ થયુ.
હ એવું છે તો ક્યારેક રજા આવી છે તો આઈશું.
હા, અરે દોસ્તારો ભેગા હોય તો મજા આવે એમાં પૈસા પૈસા જોવાના હોય.
હા, તો ક્યાક રાહુલ ભાઈને લેતા જાહું.
હા, લેતા હોયને જોઈ ને લાવવા લેતા હોય જો ને આપે બધા હારે જશું કશ્મીર કાશ્મીર બહુ છે. અત્યારે હું છે કેટલા પંદર દ થી કશ્મીરમાં છમાં ઘરે વઈ ગયાું પાછા ઘરે પાછા હ છસો વીગા હચવાની હે રે વરસાદ વરસાદ થઈ ગયો ગુજરાતમાં તેમાં પછી કપાસ માઇન્ડ બધું વાવવાનું હોય તો પછી વાવાનું ચાલુ કરી દેે ને
હા, તમારે ખેતરોપાય વધારે મોટાાય ને એટલે તમારે તો એ જોવાનું જ રહેશે
હ જો હાઈવે ટ જય્યું ને એટલે એ વાંધો આવે ને
વાંધો આવે ક સારી વસ્તુ છે એ.
સારી વસ્તુ એ પણ ના કારક વાવું તો પડે ને કાર અમારા મજૂરો છે બધા હળસી રહ્યા. બઉ કામ ના કરે કે તો જ કામ કરે બાકી બેઠા રહેે એટલે અરે ના જવું પડે.
હ એવું છે તો ઘેરેથી કોઈ ન જઈ શકે.
હા ઘરેથી પપ્પા છે પપ્પા કાઈ કએ નઈ ને કોઈને.
એવું છે તો તમારે વિડીયો કોલ કરીને જ કરી લેવાય ને.
હા એમ પધી હરખા વિડીયો કોલમાં કોઈ હરખો જવાબ ના દે ને એમ. રૂબરુ હોય તો બધા કામ કરવા માટેે ત્રણ ચાર ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટર ના ડ્રાઈવર અમુક આવેને અમુક બાના કાડે તાવ આવે અને આવે હોય. નદી નડી ગઈ ને એટલે પછી ઘરે જ રાખવાના એ બધાને. નિસયલ એપ્રૂમ આપ દેવો છે જમવાનો રાત્રે દે હું.
ના ના એ તમારી વાત હતી ને તમારે રહેવું પડે એટલું બધું વસ્તુ હોય તો તમે હું દેખભાલ કરી શકોો ને બછી તુતી
એજ ને આવો આવો કોકી વાડીને મુલા ટલો અમારા ફાર્મની મુલાકાત લીયો ફાર્મ હાઉસની મુલાકાત.
હા ક્યારેક રજાય છે તો એ બાજુ જઈશું બીજું તો પછી.
હા તમે તો પૂછાવ કો આવી જવાનો ફોન પણ નઈં કરવાનો અમે ન્યાં જોયએ એની ટાઈમ.
હા તો એવું અ્યાં જ ડાયરેકશું પણ આ ક્યારેક અ રાહુલભાઈને એમરજન્સી. કામ બઉુ હોય ને અ સન્ડે માં ને એવું એટલે અમે આવીને
હા એજને
મેને હું અત્યારે વિડીયો એડિટિંગને અત્યારે બઉુ જાજા બધા ઓર્ડરો આવતા. અત્યારે ચોમાસાની સિઝન રય ને એટલે.
હમ.
એટલે એ અત્યારે એ અત નીકળી ન હોગે એટલે અમે આવી ન હોગયા રાહુલભાઈ વગર.
હા તમે બધા હું કે
હા ભાઈ એજ એના વગર આપડે મજા ન આવે.
હમણાં અમને આંબા હોા આંબાને રાખો છ કે. તમને ફોન કરવાનો હતો પણ અમને ક ટાઈમ જ મેલો નહી સીઝન ખાઈ કેમાં હોય ગય એટલે.
હા એવું છે તો શ ભીરી સારી કેવી ઉતરી હ ને
હા સારી ઈકરી હ.
એમ કઈને તો પંદર વી દી માં એક ફોર વ્હીલ લઈ લે સ્કોર્પિયો જે એટલી કેરી ઉતરી ગયા.
હા તો બધેથી સારું કેવાય તો.
હા જ ને હવે ડિફેન્ડર લેવાનો વિચાર હ.
ના ના લઈ લ લઈ લવા.
હા ફોર્ચ્યુનર તો ફોર્ચ્યુનર હવે વેચી નાખ્યું બ તમારે જો. તો લઈ લ જવાકોવા આપરે ભાઈ.
હા તો જોઈએ એવું હશે તો.
હા તમે લગ્ન કરો ને તમારા લગનમાંમે માહોલ બનાવી નાખો.
હા તો તો એટલું બધું વશે તો માહોલ બનીને જાય ને ભાઈ.
ના એજ ના આપડે કઈ. પૈસા પૈસા ની ચિંતા ના કરતાડ ખાલી લગ્ન કરો અમે તમારા લગ્નમાં નાચવા માટે તૈયાર જ છે.
હા એ તો હવે તમને કોલ કરીશું એવું હશે તો.
હા આપે ફાર્મ હાઉ મોટું આપણે રીપસેસન રાખી દે હું.
હા એવો હશે તો આપડે આમ થોડાક બાર લગ્ન કરીશું.
હા બાર કરી નાખી તમાર હેલિકોપ્ટર માં કરવાય તો હેલિકોપ્ટર માં અમે કરી નાખ્યું
હા હા એવું હેવું છે ત્યા ત્યાં કરશુ.
હા. તમે બોલો નહી અમે લગ્ન કરવા રેડી છે તમારા. કે તમે ખાલી એક છોકરી ગોતી રાખો મારા મારી તમારા લાયક. તમારા મમ્મી પપ્પા ને સાચવી લેય.
હા એવું હશે તો આપણેે જુનાગઢમાં જ ત્યાં કર નાઈખશું હારો જગ્યા ગોતીન.
હા ન્યાં ગોતજો એમ.
ફ્રેન્ડ સર્કલ ને આવવામાં વાંધો ન પડે ને.
હા. અમારે આવવામાં વાંધો નો પડે.
એતમારે તો વાંધો નો પડે, પણ બીજાવને હોય ને.
હા, હા. તો રાહુલભાઈ ને એડિટીંગનું કેજો કે મારે ડિફેન્ડર લેવા જાવાની ને તો એડિટરનું કોન્ટ્રાક્ટ એને આપ દેજો, પૈસાય એટલા થાય કહી દેજો મારે.
હા એ તો હું તમને કોલ કરી એવું હશે ને તો.
એજ ને.
તમે ઓનલાઈન કર દેજો ને જે હોય ઈ, બીજું તો હું હોય.
હા. તમે કેજો ને તમારે કહેવાનું હોય ને, તમારો દોસ્તાર હે, અમારે તો શું હોય, અમારે તો ખાલી એડિટિંગ કરાવવાનું હોય ને.
હા. તમે એવી રીતના હોય તો વાત કરી હકો ને પાછા.
હા, હા, ના હવે તમારો ઉપર એટલો તમારા ઉપર એટલો વિશ્વાસ હે કે તમે કાઈ ખોટું તો નહીં કર્યો, વધારે પૈસા તો નહીં લેવો વચમાંથી.
હા એની તમારે કેવી રીતના એડિટિંગ કરાવવી એ એવી રીતના
હા, એડિટિંગ તો આપડે આમ હેલિકોપ્ટર માંથી આમ ઉતરતા હોય, ને પછી આમ ડિફેન્ડરની હાકતા હોય ને ઈ ટાઈપ કર નાખોન, ચાર પાંચ આગળ સ્કોર્પિયો હોય, ને એક બે ફોર્ચ્યુનર થાર હોય ને પાછળ લાઈન હોય ને. એ ટાઈપનું કરવાનું હે.
હા એ તો હાલો ને હું રાહુલભાઈ હારે વાત કરીને તમને એવું હશે તો વાત કરાવી રાહુલભાઈ હારે. તમ તમારે એને એવી રીતના સમજાવી દેજો ને.
હા, હા, આ હું બિઝનેસમેન આયવા લાગે તમારે હાટું.
હા અમારે હમણાં બિઝનેસમેન આવી ગયા સ ને.
હા ક્યાં
હા ચાઈના હતા, જાપાન નહીં.
એમ છે. ના એ લોક ની શકલ એય આવે ને ચાઈના જેવી એટલે વાંધો નો આવે.
ના એ એક્સપર્ટ થઈ ને આયવોસ હમણાં.
એમ છે. શું-શું એ આઈ નું કાઈ ગયા તા એ?
હા, એ હમણાં એક બિઝનેસ મિટિંગ હતી, ડીલ હતી તો ઈ કરવા
એમ છે. કેવાની ડીલ હતી એ લોક ને?
એ લોકો ને એ આઈ મટીરિયલ નીન હોય અમુક-અમુક વસ્તુની.
હમ્મ, તો તમારે તમારે નર્સિંગ ન કરવું હોય તો અમાર ભેગા વઈ આવજો બીજું હું, તમને ત્રી ચાલી હજાર પગાર આપી દેહું.
હાલોન જોઈએ કંઈક. જો ગવર્મેન્ટ જોબ નો આવે તો પસી કંઈક એવું જ કરવું જોશે.
હા. તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તોય અમે પૈસા આપીએ તમારે, સ્ટાર્ટઅપ કરવું હોય તો.
એ તો હવે આપડા મિલનભાઈ રીતના કરશું આપણે.
હા તમારે આજુબાજુમાં અવાજ આવે જીરીક આમ હારી જગ્યાએ વઈ જાવ.
અરે બા આ બધા પાહે પણ બહુ બેઠા હે ને બહુ અવાજ બઉ કરે.
એમ સે.
હવે ક્લિયર અવાજ આવતો હશે હો, અત્યારે કોઈ નથી બોલતા.
હા. હવે કશ્મીર થી પછી હવે લંડન જવાનો પ્લાન હે અમારે તો હવે, ન્યાં થોડીક
ભારત, હા લંડન જાવાનો વિચાર હે. ફરવા માટે, પણ એના વિઝા અમને પાસ નથી થાતા, વિઝા માટે થોડાક પૈસા ખવડાવવા પડ્યા.
હા વિઝા નથ મળતા.
હા બાકી એદમ પેલા જ બે ત્રણ વર્ષ પેલા ના નથી અ મળતા ઘણી ટ્રાય કરી
એવું છે
હા ચલો ખરાબ બતાવે રીજું કે તમારા પર એક બે કેસ થયેલ છે ને એટલે પછી
હા એ તો કેસ તમારે ક્લિયર કરવા પડે ને પછી તમે જઈ શકોને કરનાખાઈ ને કેસ કીલિયર
હે કરી જ દેવાઈ એટલા એટલા પૈસા ખવડાવ્યા તો યે કેસ કીલયર નથી થતા હ શું કરવું
એવું હોય તો તમારા ધ્યાન માં એક સારો વકીલ છે આપડે
હા હું કે છે વકીલ
ભાર્ગવ ભાઈ હે એનું નામ
એમ જે હાઈકોર્ટ ના વકીલ છે
ના સુપ્રીમ કોર્ટ ના વકીલ છે
એમ છે તો વાત કરાવજો ને એનાથી કેસ સોલ્ થઈ જતો હોય તો અમારેઈ વાંધો
હા એ ન હમણાં થોડાક સમયમાં આવવાના કતા હતા મને બેદીમ હ એટલે તમને કોલ કરાવીશી એવું હશે તો
નામ છે કે્યાં રહે છે ભાર્ગવ ભાઈ
ભારગવભાઈ અત્યારે તો અમદાવાદ રહે છે હાલમાં પણ અત્યારે અહીંયા આવવાના જુનાગઢ હું ચોમાસું રહયું
હા અમારે જુનાગઢ આવું ને પણવે કાશ્મીર થી ફરી ફરી નીકળે ને તો થાય
એવું હશે તો તમારી બેની મીટિંગો સાથે જોડ જોડી
હા ઓલો ભાવનાથ માં ક લેયો રિસોર્ટ છે ને ઉપર ટી પોસ્ટ છે એમ શાંત વા ના ગોઠવીને પછી સરોવર જેવી હોટલો છે જયા માંય હોટલ હોય ને ના ગોઠવી નાખજો સેવન સ્ટાર છે કે
ના સેવન સ્ટાર તો ફાઈ સ્ટાર હ હોટલું
તમને સુવિધા હારી ને કઈ
ના ના સુ ના ના સુવિધા તો હારી છે લોકેશન એ હારું એમનીજ પાછું
હા મીટિંગમાં આમ શાંત હોય ને તો મજા આવે ખોતો ડિસ્ટર્બ ના થવું જોયે બીજા નુ
ના ના એવું હ તો આખો રિસોટ જ બુક કરવી
હા કરી લેજો ને આપડ કઈ જિંદ આપડ પૈસા તો બહુ ગડ્યા છે રિ કરી લે હું હ
હા તો સારું હાલો ને એ આવે એટલ કોલ કરાવીશ
અગિયાર ની વાત